તો
બોલો બોલો કેમ છો કેમ યાદ કરયા આજે
તમ તમે કેમ છો
બસ એકદમ મજામાં છીએ અમે પણ
બસ આજ રોજ એકનું એક એકનું એક કામ હોય સવાર થી ઉઠી ને આપડું રૂટીન તો ફિક સજ હોય કે સવારે વેલું ઉઠી જવાનું અને અલાર્મ મૂકી દઈએ રાત્રેને પછી છોકરાઓને સ્કૂલ હોય એટલે એ લોકો નો નાસ્તોને બનાવવાનો હોય પછી હસબન્ડ ને જવાનું હોય ઓફિસ એટલે પછી એમનું ટિફિન ને બધું કામ ચાલુ થાય પછી પાછું ઘરનું થોડુંક સાફ સફાઈ કરીએને કપડા નું મશીનમાં નાખી ના આમતેન કરતા કરતા ક્યા અગીયાર બાર વાગી જાય છે ખબર જ નથી પડતી એટલે મે તુ લવ અત્યારે થોડી વાર ફ્રી છું તો તમારી જોડે વાત કરી લઉ કે તમારે દિવસ આવી રીતે જ જાય છે કે કઈક અલગ કરવાનો મોકો મળે છે કે બસ એક જ ઘાર્યું જીવન અ પસાર થયા કરે છે
સાવ સાચી વાત કરી તમે કે આજકાલ બધાનું એવું જ થઈ ગયું છે પણ મારું છે ને થોડુંક શેડ્યુલ જુદું થઈ ગયું છે કેમકે મારે કામ ના હિસાબે મને ઘર બી જોવું કામ બી જોવું એટલે હું થોડીક અલગ રીત તે તારું કેવાય ને પહેલા થી હું તૈયારી કરી રાખું છું એટલે મારે તો સવારે જો મારું બી એવું જ છે કે છોકરાઓ વેલું સવારે જવાનું હોય એટલે એ લોકોનું પણ નાસ્તો બનાવવાનું ગરમ અને ગરમ નાસ્તાની જ આદત છે પહેલાથી એટલે બધાને ગરમ નાસ્તો છોકરાઓનું ટિફિન બનાવવું એનું બી શું પ્રિપરેશન છે ને રાત્રે જ કરી રાખુ એટલે એ બી હોય અને કેવાય ને હસબેન્ડ નું ટિફિન હોય પ્લસ મારે જવાનું હોય કામ માટે બાર કે મારા ઘરે મારા ક્લાયન્ટ આવવાના હોય તો એ એના હિસાબે આખું બધું મેનેજ કરી રાખું તો તમને મારું ઈ આખું ડિટેલ કેવી રીતે કરું છું ઈ જાણવું હોય તો મારે કયો તો એ પ્રમાણે હું તમને વધારે વિસ્તારમાં કહું
ના એટલે મને શું છે કે આ રોજ આપણેે એક જ ધારું બધું કામ કર્યા કરતા. તો મતલબ સોમથી શુક્ર તો આજ ચાલે બસ ચેન્જ મળે ને તો થોડુંક શનિ રવિ માં મળે કે રજા હોય હસબન્ડને રજા હોય કોઈ વાર કે આપણે સાંજે બાર જતા હોઈએ કે કોઈ વાર મહેમાન ઘરે આવતા હોય કે નીચે કઈ સોસાયટી માં કોઈ એવું ગેટ ટુગેધર હોય પાર્ટી હોય તો એમ સારું લાગે પણ મને એવું થાય છે કે થોડી પૂર્વ તૈયારીઓ કરી રાખું તો એ હું બધું કઈ રીતે મેનેજ કરું કે સવાર માં મારે થોડી ધડાધડ ઓછી થાય. કે મને થોડો ટાઈમ મળે મારા પોતાના માટે કે ઘણી વાર એવું થાય. કે હું બજારમાં ગઈ હોઉ તો થોડી ઘણી બુક્સ લઈ આવીઈ હોઉ કે જયારે નવરી બેસીસ ત્યારે હું ફેમિ થી વાંચીશ. પણ પછી આમ સાંજ પડે ને ત્યારે એવું થાય છે કે અરે આજી તો મેં આ બુક ખોલીને જોઈએ નથી. એટલે એવું થાય કે અલગ થી પોતાના માટે જે ટાઈમ નીકળવો જોઈએ. જોઈએ ને એ નીકળતો જ નથી. તો થોડું કેવી રીતે ટાઈમ મેનેજમેન્ટ કરતા શીખવું છે. કે એનો હું મારા પોતાના માટે ટાઈમ નીકાળી શકું.
બરાબર બરાબર સમજાયું મને. તો જો હું કેવી રીતે કરું છું કે મને પણ આખો દિવસ મારું બી આવું જ જાય છે તમારી જેમ જ પણ મારે છે ને હું પહેલાથી થોડીક ઘણી આવી કેવાય ને કે આખું દિનચર્યા છે ને સવારે સવારે મને શું કરવું છે. એટલે જો ચોવીસ કલાક નો આપણો દિવસ હોય બરાબર એમાં આપણે બાર કલાક અગર આપણે છોડી દઈએ કે ખાવાનું પીવાનું નાહવાનું અ તૈયાર થવાનું કે પછી સુવાનું જે બી આપણેે એકક્સ્ટ્રા જે ટાઈમ કાઢી લઈએ એમાં બાર કલાક તો આપડા નીકળી ગયા. બરાબર અને પછી બચ્યા આપણા જે બાર કલાક એનું આખું પ્રિપ્રેશન હું આગલા દિવસે મને ખબર પડી જાય કે હવે કાલનું મારું શેડ્યુલ આ છે. કે છોકરાઓ આટલા વાગે જશે મારા હસબેન્ડ આટલા વાગે જશે તો મને કેટલા વાગે ઉઠવુંથી કરીને રાતની રસોઈ સુધી મને શું શું તૈયારી કરવી છે હું આગલા દિવસે જ લખી રાખું છું. એક પેપર અને પેન મારું લખેલું જ હોય આપ બંડલ જ હોય મારી કિચનમાં એટલે મારે આજે શું કરવું છે. કાલે સવારે ઉઠીને અને શું બનાવવું છે ટિફિનમાં એની બી તૈયારી હું કરી રાખું છું. તમારી પાછળ બહુ અવાજ આવે છે મને લાગે છે કઈ સંભળાતું નથી મને એવુ
હા હવે હવે આવે છે.
જરાક કઈક વાઈબ્રેટ થતું હોય ને એવું લાગે છે ને કાન કઈક બહાર થી કંઈક અવાજ આવતો તો એવું ફીલ આવે છે એટલે ડિસ્ટર્બન્સ થાય છે.
ના હવે આવશે બરાબર એકચુલી અંદર હતી ને તો નેટવર્ક નું આવતું હો
ઓકે ઓકે તો જો બસ એટલે આગલા દિવસે જ હું બધી તૈયારી કરી રાખું અને શું કરવું એમાં કે જેવી રીતે હવે કાલે સવારે અ તમને દાખલા તરીકે કહું તો હવે કાલે મને સવારે સોમવાર છે બરાબર એટલે કાલે મને છોકરાઓને ટિફિન માં સેન્ડવીચ આપવાની છે. તો હું રાત્રે જ એની ચટણી વટની બધી બનાવી રાખું. કાકડી ટમેટા બીટ અને બટેટા અને કાંદા હું નથી આપતી કેમ કે એ પછી સ્મેલ આવે એમાં.
હા.
એની માટે રાત્રે જ હું બધું આમ કેવાય ને કે શાકભાજી ધોઈને તૈયાર કરી રાખુ. અને કુકર માં બી બટેટા બાફવા માટે છે ને અ લગભગ રાત્રે હું થોડું અવોઈડ કરું બાફવાનું કેમકે મને ફાવે નહી બીજા દિવસે વાસી એ આપવાનું એટલે સવારે ઉઠીને તરત જ આપણે બટેટા બે સામે લીધા કુકર સામે જ કાઢી રાખ્યો રાતથી જ એટલે ફટાફટ કુકર ચડાવી દઉં ને બધું કાકરીને ટમેટા ને બધું સુધારું એટલી વારમાં કુકર થઈ જાય મારું કે કુકર માં અગર ટાઈમ ન મળે એવું લાગે તો પછી માય મ્રો ફ્લેવમાં પાંચ મિનિટમાં બે બટેટા બફાઈ જાય. એટલે એ રીતે હું રાતથી એની તૈયારી ટિફિનની છોકરાઓની અને અમારા નાસ્તાની કરી રાખું.
બરાબર તો આ રીતે કરીએ તો ઘણું સરળ ર મને એવું લાગે છે. કારણ કે મારે શું થાય કે પેલેથી નક્કી નથી થતું કે કાલે શું બનાવીશ કે શું કરવું. તો પછી સવારે ઉઠીને છે ને બહુ બધું કન્ફ્યુઝન થાય ઘણી વાર કે છોકરાને અલગ લઈ જવું હોય પાછું નાસ્તામાં કઈક અલગ કરવાનું મન થાય. કે પછી હસબન્ડને ટિફિનમાં તો આપડે જે ભાખરી શાક કે રોટલી શાક દાળ ભાત એવી રીતે આપતા હોઈએ એ તો બધું કરવાનું જ હોય. તો ઘણી વાર અ. એને કવું કે તું ઉત્તપમ કેવું કઈક લઈ જ સ્કૂલમાં પણ પછી મને એવું થાય કે બધી વસ્તુ એવી છે કે ગરમ ગરમ તો સારી લાગે. કે. પણ પછી જો આપડણે ટિફિનમાં આપી દઈએ તો ત્રણ ચાર કલાક પછી જયારે છોકરાઓ ટિફિન ખોલે ત્યારે બધું કેવી બધી વસ્તુઓ કેવી લાગતી હોય છોકરાઓને સ્વાદમાં. એટલે પછી ઘણી વસ્તુ અવોઈડ કરું છું એને ભાવતી હોય તો પણ. બીજી એક વસ્તુ હાંડવો છે. તો હાંડવો એને ભાવે છે એને ઉત્સપમ ભાવે છે. પણ દર વખતે એવું થાય કે પછી ઠંડુ થઈ જાય ને તો બધું થોડુંક. ટેસ્ટ વાઈઝ સારું ના લાગે કે ચવડો થઈ જાય. અ પછી કઈ નઈિ તો મને થેપલા શું છેે પછી ભાખરી ને એવું એને કઈક. સન મા આપી દવું. પણ આવી રીતે વિડીયોઝ ઘણા જોતી હોઉ છું કે કંઈક નવું નવું બનાઈને છોકરાઓને આપ પોગ એવી રીતે. પણ ખબર નથી પડતી કે કઈ ક એવી વસ્તુ છે કે જે એ લોકોને ટિફિન માં આવી રીતે અલગ રીતે આપી શકાય.
બરાબર તો તમે જેમ કહો છો ને એ પ્રમાણે મારું બી એવું હતું પેલા. પણ હવે તો મેં એટલી બધી નવી નવી જુદી જુદી વાનગીઓ શીખી લીધી છે. અને હવે હું ટિફિનમાં મારા છોકરાઓને બી એવી જ વસ્તુ આપું છું. જો ઘણી વસ્તુ એવી હોય કે આપણને ગરમ જ સારી લાગે એ બરાબર છે. પણ છોકરાઓને શું થાય કે જે ભાવથી વસ્તુઓ હોય ને એ એ લોકોને ઠંડી આપો ને તો એ લોકો ખાઈ લે. મારા છોકરો તો એવું જ કરે છે ઘણી વખત એટલે ફેન્કી હોય કે એમાં શું આપણે હેલ્ધી વર્ઝન જ છે આપણું એનું કે શાક હવે રોટલી આવે તમે એમાં ચીઝ નાખી આપો. ને થોડાક વેજીિટેબલ્સ નાખી આપો અગર તો છોકરાઓ પેટ ભરીને ખાઈ લે છે. અને સ્કૂલ માં એવી બધી વસ્તુઓ આપી ને તો એ લોકો મસ્ત ખાય છે ઘરે હજી બી કદાચ. ક્યારેક કે કે ભાઈ આવું છે ને તેવું છે પણ સ્કૂલમાં એ લોકોને ઓલરેડી એ લોકો ને ભૂક લાગેલી હોય. એટલે પેટ ભરીને એ લોકો ત્યાં ખાઈ લે છે તો હું તો એને ફ્રેન્કી બી આપું છું. થેપલા તો આપડા હોય જ બટેટા પાવા હોય. કે પછી હવે છે ને એક નવી ઓલી આપણે બ્રેડ બહુ ના આપવા હોય ને તો મગ ની દાળ હોય ને આપડી પીઢી વાળી એને રાત્રે પલાળી દઈએ સવારે એને મિક્સરમાં જરાક અગર સમજો તમને સવારે ટાઈમ નથી મળતો તો તમે બપોરે પલાળો ને રાત્રે મિક્સરમાં પીસી ને એની ઓલું દડી નાખો એને. અને એનું પેસ્ટ બનાવો. અને એને આપણે તમે જે ઓલું ટોસ્ટર આવે ને જે ગેસ પર ડાયરેક્ટ આપે શેકીએ સેન્ડવીચ. જો અહીંયા ઠેલા પર મળતી હોય એવી તો એવી ટોસ્ટર સેન્ડવીચ માટે એ મગની દાળની જે આપણે આથો બનાવ્યો હોય ને ઈ આથામાં તમે બધા વેજીિટેબલ નાખી દો ને અને તરત જ એને તમે ડાયરેક્ટ ગેસ પર શીખો ને તો નો બ્રેડ સેન્ડવીચ પણ બની શકે છે. અને એનું એક બહુ સારું હેલ્ધી વર્જનમાં પનીર બી તમે નાખો અગર તમારા છોકરાઓને ભાવતું હોય ને ક ચીજ નાખી શકો તો એક લેયર પ તલુ લેયર થોડુંક ઓલું આપડું મગની દાળ નુ આથા નુ નાખવાનું વચ્ચે તમને જે પણ પનીર ચીઝ કે જે બી સ્લાઈસ નાખવી હોય એ નાખી દેવાનું પાછું એની ઉપર થોડી ચટણી લગાડવાની પાછું એના ઉપર થોડું પતલું લેયર આથાનું નાખવાનું એટલે બે સાઈડ ધીમા ગેસ પર શેકો ને એટલે એકદમ પ્રોટીન યુક્ત મસ્ત તમને કે મને હેલ્ધી સેન્ડવીચ મળી જાય.
ઓકે તો મને એવું લાગે છે કે આ સ્વાદમાં તો બહુ સારું લાગતું હ શે અને એકદમ હેલ્ધી પણ છે. પણ એમાં એક વસ્તુ છે કે જે મગની દાળ નો આપડણે આથો નાખ્યો હોય તો પછી આપડે સેન્ડવીચ મેક ઘમાં મૂકીએ એને તો પછી એ એને ચોટી ના જાય કે પછી એનાથી એ ખરાબ ના થાઈ કે જેવી રીતે આપણે નોનસ્ટિક માં બનાવતા હોઈયએ એવી રીતે જ કરવાનું કે કઈ અલગ રી તે કરવાનું અને એમાં બીજા પણ મને એવું લાગે છે કે અમુક તો આપણે એને અલગ રીતે બનાવી શકીએ કે મગની દાળ જોડે બીજી એક બે દાળ મિક્સ કરીએ કેમાં ઘણા બધા વેજીિટેબલ્સમાં કયા કયા નાખી શકાય કારણ કે હું જ અ ઉ ત્તપમ બનાવતી હોઉ છું ને તો એમાં ગાજર છે પછી કેપ્સિકમ છે, પછી બાફેલી મકાઈ ના દાણા હોય એ અ ઘણી વાર જયારે ઘરે એને ગરમ ગરમ ખાવાનું હોય ત્યારે ડુંગળી કે એવી રીતે છીણીને હું બધું એને ઉત્તપમમાં નાખી દેતી હોઉં છું તો તમે મને આજે સેન્ડવીચની રેસીપી કીધી મગની દાળ વાળી તો એમાં પણ એ બધા શાક એવી રીતે નાખી શકાય? મતલબ કે એનું વચ્ચે આપડણે સ્ટફિંગ બનાઈને નાખવાનું કે પછી એને અલગ થી આપડે જે એનું અ ખીરું બનાયું હોય એમાં જ બધા શાક નાખી દેવાના કેવી રીતે બનાવવાનું?
ચોક્કસ હું તમને જણાવીશ કે એવી રીતે અંદર બી નાખી શકો તમે અને વચ્ચે આપણે જેમ સેન્ડવીચ ભરીએ ને આપડે બધા વેજીિટેબલ્સ એવી રીતે પણ તમે કરી શકો છો પણ એ તમારા ઉપર છે કે તમને છોકરાઓ તમારું કેવી રીતે ખાય છે એમને વચ્ચે વચ્ચે આવી રીતે આવે તો ચાલે કે એમાં આથામાં જ નાખો તો કેવી રીતે ખાય છે કેમકે મારા છોકરાઓ તો બધી વસ્તુઓ જ ખાય છે એટલે ઘણી વખત હું આથામાં પણ શું છે ને આથામાં મારા છોકરાઓ થોડું મતલબ આમ એ લોકોને ટેસ્ટમાં ટેસ્ટવાઈઝ જોઈએ ને તો વચ્ચે જ ફિલિંગ બધું આપણે ભરીને કરીએ ને એ એ લોકોને વધારે ભાવે છે તો હું પ્રિફર કરું. કે વચ્ચે હું પનીર ની એક થોડી સ્લાઈસ નાખી દઉં ચીઝની સ્લાઈસ નાખી દઉં ચટણી લગાડું અને બે સાઈડ આથાનું લેયર હોય એટલે એટલી બધી વચ્ચે થી જયારે તમે કટ કરો ને એકદમ ક્રિસ્પી બને. અને બે સાઈડ ધીમા ગેસ પર સેકવાની અને બિલકુલ એમાં કઈ ચોટચાટ થતું નથી ને એકદમ ફશ ક્લાસી નીકળે આપડે ખબર બી ના પડે કે આ બ્રેડ છે કે નહી એટલે એટલું બધું ધ્યાન થી તમે આમ કરશો ને તો તમને મજા આવી જશે ને જરૂર થી એકવાર ટ્રાય કરજો પછી પાછું જયારે બીજી વાર આપડી વાત થાય ને ત્યારે મને કહેજો તમારું કેવું રહ્યું બરાબર
ચોક્કસ ચોક્કસ તો આજે આ તમારી જોડે થી મને નવી રેસીપી પણ જાણવા મળી તો હું એ ચોક્કસ મારા છોકરાને કાલે ટિફિનમાં આપીને ટ્રાય કરીશ. તમારી જોડે વાત કરી ને ખુબ જ મજા આવી.
જી જી ચયલો આવજો